કેમ છો તમે.
મજામાં છો.
હમ્મ. હું પણ મજામાં છું અને ઘણા દિવસથી તારી સાથે વાત નથી થઈ એટલે વિચાર્યું. કે આજે ફોન કરું.
હમ્મ બિલ કોલ હા.
ખૂબ સારું કાર્ય હું પણ થોડા ફ્રી હોતું હા, બધું સારું. બોલુ? આજનો વિષય છે ટેકનોલોજી આજકાલ આપણું જીવન ટેકનોલો જી વગર અધૂરું લાગે છે.
એકદમ સાચી વાત સવારે ઉઠે ત્યારે તે રાતે સુધી જ્યાં સુધી મોબાઈલ, ઇન્ટરનેટ અને કોમ્પ ટર સાથે જ હોવી જોઈએ છે.
હા, પેલ્લા કોઈ સંદેશ મોકલવા માટે પત્ર લખવા પડે. હવે તો સેકડોમાં મેસેજ પહોચી જાય છે.
અને વિડિયો કોલના કારણે વિદેશમાં રહતા સગા સંબંધિત સાથે પણ રોજ વાત કરી શકીએ છીએ.
હમ કોવિડ પછી તો ટેકનોલોજી ઉપયોગ વધારે વધી ગયો છે ને.
હા ઓનલાઈન ક્લાસ વ ફ્રોમ હોમ. અને ઓનલાઈન મિટિંગ સામાન્ય બની ગઈ
હમ્મ. હા તો હું હું પણ ઘણા કોર્સ ઓનલાઈન કર્યા ઘર બેઠા ઘણું શી ક્વા મલ્યું
મને યુટ્યુબ પર નઈ નઈ વસ્તુઓ શીખવું ખૂબ ગમે છે રસોઈ
રસોઈથી લઈને કોમ્પ્યુટર સુધી બધું શીખી શકાય. હા ટેકનોલોજી જ્ઞાન માટે ખૂબ ઉપયોગી જ છે.
પણ એક વાત છે ઘણા લોકો મોબાઈલનો વધારે ઉપયોગ કરે છે.
બિલકુલ ના સાચું જ છે સોશિયલ મીડિયા પર કલાકો પસાર થઈ જાય છે અને તો પછી ખબર પણ નથી પડતી.
બિલકુલ સોશિયલ મીડિયા પર કલાકો પસાર થઈ જાય છે અને ખબર પણ નથી પડતી. જે એથી સમયનો બગાડ થાય છે અને આંખો પર પણ અસર પડે છે.
હ એટલે હું હવે રોજ થોડા સમય અ મોબાઈલથી દૂર જ રહેવાનો પ્રયત્ન કરું છું.
ખૂબ સારી આદત છે હું પણ જમતા સમયે મોબાાઈલનો ઉપયોગ નથી કરતી.
પરિવાર સાથે સમયે પસાર કરવો પણ એટલું જ જરૂરી છે.
હા બરાબર હા ટેકનોલોજી જીવન સરળ બનાવે છે પણ સંબંધોતી જાગા લેવી જજ જોઈ નહી
હા.
ટેકનોલોજી ટેકનોલોજી જ્ઞાન માટે ખૂબ ઉપયોગી છે પણ તેનો ઉપયોગી બી કંઈક વાત મેં ખરાબ છે.
એકદમ સાચી જ વાત સંતુલન અ રાખવું જરૂરી છે ટેકનોલોજી માટે.
હા ટેક્નોલોજી આ વાત બિલકુલ સહી છે. જ રોજ થોડો સમય મોબાઈલથી દૂર રહેવાનો પ્રયત્ન બી કરવું જોઈએ છે ને તો ખૂબ સારી આદત છે હું જ ખૂબ લોકો જમતા જમતા મોબાઈલ દેખ નું પણ જમતા જમતા મોબાઈલ ઉપયોગ નથી કરવાનો.
તનો હ અને તો પછી ડોક્ટર બી કહે છે. ક સાથે પણ ઓનલાઈન અ કોન્સલેશન થઈ શકે છે એની પછી એ ખૂબ ઉપયોગી છે. બરાબર.
મજ હું પણ ઘણા કોર્સ ઓનલાઈન કજ હું બી ઓનલાઈન કરું છુ. જો પણ ઘેરવટીને પન તિ નામેથી આપણને ટેકનોલોજીનો ઉપયોગ વધારે વધી નહીં કરાનો.
હા. અને તો ખેતીમાં પણ ટેકનોલોજીઓનો ખૂબ ઉપયોગ થઈ ગયો છે હવે તો.
હા.
બિલકુલ અને પછી અ સા
ગમજ લોકો માટે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ સાબિત થઈ રહ્યો છે અને તનો આપણ ઉપયોગ મજે સમયના હિસાબથી કરવાનો.
હા મને તો પછી. ટેકનોલોજી આ તો એટલે જ સારી છે કે વિદ્યાર્થીઓ માટે પણ.
પણ એક ટેકનોલોજીની કરતાં આપણું જીવન ટેકનોલોજી વગર મજે અધૂરું જ લાગે છે. પન આપણ ટાઈમ સમયથી ઇન્ટરનેટ મોબાઈલ ચલાવાનો.
હા. અને તો ટૈકનોલોજી એટલા માટે ખૂબ સારી છે જેમ કે પછી વિદ્યા વ્યતિઓ માટે પણ ઘણા અ શૈક્ષણિક એપ્સ ઉપલબ્ધ છે.
બરાબર હા ખાસ કરીને જે લોકો માટે સુવિધા ઘણી ઉપયોગી સાબિત થઈ જાય છે મનજે ખેતમાં પણ ટેકનોનોલોજી ખૂબ જરૂરી છે મુજે વિદ્યાર્થીઓ માટે પણ ઘરના શૈક્ષણિક એપ્સ ઉપલબ્ધ છે.
હા ઘર બેઠા પરીક્ષાની તૈયારી અને તો પછી વઈ અ વચી તો નવા વિષય શીખવા સરળ બની જાય.
ફૈલાય છે.
હા એટલે કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની ખાતરી કરવું જરૂરી
સાઈબર હા સાયબર ફ્રોડ પણ આજકાલ ઘના વધી ગયા છે.
હમ્મ. હા તો ઓટીપી પાસવર્ડ અને બેન્કિંગની માહિતી કોઈ સાથે શેર ના કરવી જોઈએ મજબૂત પાસવર્ડ રાખ ખવું અને તો સમય સમય પર બદલાવવું પણ જરૂરી જ છે.
મજકૂર પાસવર્ડ રાખવું અને મજબૂત પણ પાસવર્ડ રાખવું અને સમયે સમયે પે બદલાવ પણ જરૂરી છે.
અને તો પછી મોબાઈલ અને કોમ્પ્યુટરને અપડેટસ રાખવુંથી પણ અ સુરક ક્ષા વધે છે.
અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે તો શું વિચાર કર વિચારશે.
અ મને લાગે છે કે એ ભવિષ્યની માટે અ ટૈક ટેકનોલોજી એ છે નથી ઘણા કામ ઝટપટ થઈ શકે છે.
પણ એનો યોગ્ય અને જવાબદારીપૂર્વક ઉપયોગ થવું જોઈએ.
એકદમ સાચી જ વાત છે ટેકનોલોજી માણસના માટે જ છે. અને તો પછી માણસ ટેકનોલોજી માટે નથી.
આજની આપડી વાતથી ઘણું શીખવા મળ્યું મુજે મને તો પણ ખૂબ આનંદ થયો.
હમ્મ ફરી મળશુ જરૂર ચાલ હવે હું ફોન મૂકું આવજો
જરૂર ચાલ